હેલો
હલો
કેમ છો કેટલા દિવસ પછી આપણો સંપર્ક થયો
બસ હું એકદમ મજામાં છું રોજબરોજ ના કામમાં આપડે તો એટલા વ્યસ્ત થઈ ગયા છીએ કે નિરાતે આપણે બે કલાક વાતો પણ કરવાનો સમય જ નથી મળતો એટલે મને એમ થયું કે લાવ આજે ફ્રી હતી તો કીધું તને કોલ કરું
હા યાર એકદમ સાચી વાત એ પણ આજે તો તારો અવાજ સાંભળી ને બોહ સારું લાગ્યું તે ગણા ટાઈમ પછી મને. કોલ કર્યો આજે કેમ અચાનક મારી યાદ આવી ગઈ એવું તો વળી શું થયું તને.
અરે યાર મારી તારી મારે તારી એક ખાસ વિષય પર. નિરાતે વાત કરવી હતી. હવે કેવડા ત્રીજ નજીક આવી રહી છે. તને ખબર છે ને કે ભાદરવા સુદ ત્રીજ ના દિવસે. આ પર્વ આવે છે તો મને થયું કે આપણેે બંને સાથે મળીને જ. આની તૈયારી કરીએ અને. નિરાતે જય કઈ પણ આમાં જો વસ્તુ લેવાની હોય. લઈએ ને આ બધી તૈયારી આપડણે સાથે મળીને બે કરીએ તો મને એમ થયું કે લાય તને આજ. ફોન કરુ.
અરે હા કેવડા ત્રીજ વિશે તો હું તો ભૂલી જ ગઈ હતી આ કામના ચક્કરમાં. મને યાદ જ ન રહુ બધું ભૂલી ગઈ સારું કર્યું તે મને યાદ અપાવી દીધું. આ તહેવાર નું આપણા જીવનમાં કેટલું મોટું મહત્વ છે અને. ખાસ કરીને તો કુવારી કન્યા અને પરણી સ્ત્રીઓ બંને માટે આ વ્રત બહુંજ ખાસ. હોય મને તો આ મગજમાં જું સારું તારું કોલ આવ્યો તો મને. યાદતો આવ્યું.
બિલકુલ આવૃત તો છે ને પૌરાણિક એક માન્યતા છે. કે જેમ કે માતા પાર્વતી છે અને ભગવાન શિવ. એને પતિ સ્વરૂપે પામવા માટે હે ને માતા પાર્વતીરિયા ને ઈછ. જંગલમાં ગયા ત અને એનું માટીનું છે ને શિવલિંગ બનાવ્યું. એને અને શિવલિંગ બનાવીને. જંગલમાં કઠોર છે ને એને તપસ્યા કરી લીધી. એટલે એને તપસ્યા કરીને ઈ જોઈને છે ને મહાદેવ છે ને પ્રસન્ન થઈ ગયા અને તેજ દિવસે છે ને. તેમને. પત્ની તરીકે મહાદેવે સ્વીકારી લીધા હતા એટલે આ કેવડા ત્રીજ નું. એટલું મોટું મહત્ત્વ છે.
હા યાર તારી સાચી વાત એટલે તો કુવારી કન્યા હે ને મનપસંદ શિવજી જેવા. થોડા જીવનસાથી મેળવવા માટે આ વ્રત રાખે છે. અને જારે કે પરણિત મહિલાઓ પોતાના પતિને લાંબ વાઇસ. અને સુખી જીવન દાંપત્ય જીવન માટે નિર્જળ વ્રત કરે. પણ યાર આ વ્રત બહુ કઠિન હોય હ તો તને ખબર હ ને આખો દિવસ કઈ. કેવી રીતના પસાર કરવો દિવસ પણ એટલો લાંબો હોય.
સાચી વાત છે તારી આખો દિવસ અને આખી રાત ઓન અને જ. નો ત્યાગ કરવાનું હોય. અ અન્ન પણ ન લેવાનું હોય અને જળ પણ ને પીવાનું હોય. એટલે કે પાણી પણ નહીં પીવાનું પણ. જય્યારે ભગવાન પ્રત્યે સાચી શ્રદ્ધાથી આપણે જો કોઈ પણ વ્રત કરી. તો કેવ તજ છે પણ ગમે તે કોઈ પણ વાત આપણે સાચી શ્રદ્ધાથી કરી. અને આસ્થાથી કરી ત્યારે આપણને ખબર જ ના પડે કે. ભૂખ શું કેહેવાય કે તરત શું કેહેવાય ઈ બધું છે ને આપડે આપોઆપ જ ગાય. થ જાય છે તને ખબર છે ને આપણેે તો જ આખા વર્ષમાં તો આ એક વ્રત તો કરતા. જ હોઈએ છે એટલે આમાં તો આપણી સાચી આસ્થા હોય એટલે એ આપો આપો જ આપણને કઈ. ખબર જ ન પડે કે આજે આપડણે વ્રત રહ્યા છીએ.
હા યાર એ પણ તારી વાત સાચી હૈ અને તને ખબર હૈ કે શિવજીની પૂજા. સામાન્ય રીતે એને આપણે કેવડાનું ફૂલ વર્જિત માનવામાં આવે છે તો આપણે એના. સ એમ સ કરી પર આખી દુનિયામાં માત્ર એક જ એવો દિવસ છે જયારે મહાદેવ અને મહાદેવ રિયા એ કેવડો ખાસ અર્પણ કરવામાં આવે અમારે તો અહી એટલા બધું કેવડવા ના હોતા નહિ એટલે પછી તમારે તો બોહ દૂર જાવું પડે ને દૂર થીને કેવડા લાવેહી તમારે ત્યાં તો હશે ને મળી રેતા હશેને.
હા અમારે ત્યાં તો અહિયાં બજારમાં તો આસાનીથી મળી જ જઈએ છે કેવડા ના ફૂલ અને એ તો અમે છે ને અ સાંજે ખરીદી લઈએ છેી બધું વસ્તુ ન એક સામા એટલે જ છે ને મેં તો પૂજાની બધી સામગ્રીનું છે ને લિસ્ટ પણ બનાવી લીધું છે અને આપણે જાત કે ભીની કાળી માટી લઈ આવશું ગમે ત્યાંથી કે અહીયા અમારે ત્યાં છે ને નજીકમાં ઈટુ ના છે ને ભઠઠા આવેલા છે એ થોડક દૂર જઈએ ને તો એ ત્યાં છે ને મસ્ત કાળી માટી મળી જઈએ રોજે રોજ. અલગ અલગ ટેક્ટર આવતા હોય એટલે એમાંથી છે ને આપણે મસ્ત સરસ કાળી માટી લઈ શું અને પછી સરસ મજા નું છે ને શિવ પાર્વત્રી નું શિવનિંગ બનાવશું એટલે બો નાનું પણ નહી ને બો મોટું પણ નહીપણ આપે આપડી જાતે બનાવશું અને તેમાં છે ને પછી તેને કેવડાના ફૂલ અને કેળના બાંધ અને બીલી પત્ર તો છે બીલી પત્ર તો છે ને શિવ ભગવાનને તો આપણે દર સોમવારે છે અર્પણ કરતા હોય અને ગયા જ આપ મંદિરે જાય ત્યારે બિલીપત્ર તો આપણે લઈ જ જતા હોય અને ધતુરો પણ કઈક એમાં વધુ મહત્વનો હે અને આપડે અબીલ ગુલાબને ઈ બધું લઈ જશું આપડે શિવને છે ને એ બધું અર્પણ કરીશું.
અરે વાહ તારીખ તો એકદમ જોરદાર તૈયારી ચાલે હે. અને આ વ્રત એક દિવસ પહેલા આપણેે મહેંદી પણ મૂકવાની છે તો મારી એક ફ્રેન્ડ છે ને તેને બઉ મસ્ત મહેંદી લગાવતા આવડે હે એટલે આપડે હે ને હાથ પર શિવ પાર્વતી વાળી મહંદી લગાવશું
અને આપડે હેને લાલ રંગની બંગડી પણ ફેરશું અને પછી લાલ ચાંગલો પણ લગાવશું.
અને માતા પાર્વતીને અર્પણ કરીશું આ બધું. લાલ બંગની સિંધુરને ચાંદલો ની એ બધ અર્પણ કરી દેશું અને તું પૂજામાં જા ત્યારે કેમ કપડા પહેરવાનું એ તે કઈ વિચાર્યું હોય
મેં તો સરસ મજાની લાલ અને લીલા રંગની નવી જોડી કાઢી છે. અને જોકે હું એવું કરું કે મને તો છે ને દર ખેલે એેવડા ત્રીજ ના દિવસે છે ને હોય છતાં પણ હું છે ને નવી ખરીદી કરી લઉં એટલે મે છે ને હજી ખરીદી જ છે લાલ અને લીલા રંગની જો નવી જોડી એટલે એ લાલ રંગ છે ને એ પ્રેમ અને સૌભાવ સૌભાગ્યનું પ્રતિક છે અને લીલો રંગ છે ને એ નવી ખુશીઓ અને વિકાસનું તું પણ તું શું પહેરવાની છે
અરે મારી પાસે પણ હેને એક સુંદર મજાની લીલા કલર ની સાડી હે તો હું હ એમ વિચારું છું કે આ વખતે લીલા કલર ની સાડી પહેરું
અને તને એક વાત કેતા તો હું ભૂલે ગઈ કે આપડે તો આખી રાત જાગરણ કરીશું તો આ વ્રતમાં તો રાતે સુવાની તો સખત મનાય હે તો હું તો આખી રાત આવશે નહી તો તે કઈ વિચાર્યું આપણે કઈ રીતના જાગરણ કરીશું આખી રાત તો જાગવુ પડશે ને આપડે
નારે એના તું તું મારી સાથે હોય પછી હું ક્યાં આવે યાર આપડે તો આખી રાત છે ને શિવ પારિતવ ના ભજન અને કીર્તન કરીશું અને હા એ તો મેં વિચાર્યું છે કે છે ને અમારે ત્યાં મોટું એવું મેદાન છે તો એઈ મેદાનમાં તો ડીજે ને એવું ગોઠવી દેસું આખા સોસાયટી ના માણસો બધા ભેગા બધી કુવારી કન્યા છે પર છે બધા આપ ભેગા થઈશું અને ત્યાં એવું બધું બ ગ અ અલ બ પણ ગેમ્સ રમીશું કેમ કે આખી રાત નું આ આપણેે ઉજાગરો કરવાનું હોય ના જાગરણ હોય એટલે આપડે એવી રીતે કરશું પછી અ ગઢાજી આપણા મમ્મી હોય પછી દાદી હોય એના માટે હે ને ભજન કીર્તન એવું બધું રાખશું ને આપડે ભજન કીર્તન કરશું અને આ કેવડા ત્રીજની પવિત્ર વ્રત તથા વાંચીશું અને શિવ ના છે ને એકસો આઠ નામો જાપ કરીશું અને એઈ પછી છે ને સમય કેવી રીતે પસાર થઈ જશે તેની કઈ ખબર જ નહીં પડે યાર
હા યાર આ સાંભળી ને તો મને અત્યારથી ને જેટલો ઉત્સાહ આવી ગયો છે ને કે વાત જ ના કરીશ પછી સવારે સૂર્યાસ્ પછી વેલા ઉઠી ને સ્નાન પણ કરશું અને આરતી ઉતારીને જ આપણેે વ્રતના પારણા કરીશું. તે સારી વાત કરી કે આપણે શિવજીના એકસો આઠ નામનો કરીશું તો એ આપણેે સાથે મળીને જ બન્ને કરીશું
ચોક્કસ તો પછી એક કામ કરીએ આપણે છે ને આવતી કાલે માર્કેટમાં જઈએ જેથી આપણે બધો મેં લિસ્ટ બનાવ્યું છેને એ પૂજાનો જે પણ સામાન હોય એ અને પૂજાપો અને બીજો કોઈ પણ કંઈ પણ કંઈ ઘટતું હોય તો મમ્મીને એવું કહેશું કે તમે કોઈ પણ લિસ્ટનું કંઈ એને પણ કંઈ લેવું હોય તો આપણે એને લાવી દઈશુંને આપણે મળશું ને આપણે લઈ આવશું
હા યાર આ વાત તો ડન હે હું તારા ઘરે કાલ આવી જઈશ અને સાંભળ આપણે બજારમાં હેને ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે ખાસ ધ્યાન રાખશું કે કોઈ અજાણી વ્યક્તિ હેને તા.. તારો ઓટીપી માંગે અથવા તો તારા બેંક ઍકાઉન્ટની કોઈપણ અંગત વિગત માંગે તો બિલકુલ આપણે નહીં આપીએ અત્યારે ડિજિટલ ફ્રોડ બહુ વધી ગયા છે એ તો તને ખબર છેને યાર!
હા મારી વાલી મિત્ર! હું છેને સુરક્ષા અને ગોપનીયતાનુ પુ.. પૂરતું ધ્યાન રાખીશ કેમ કે એતો મને ખબર છે કે સાયબરક્રાઈમ તો અતિશય વધી ગયા છે. અને ફ્રોડ તો બહુ જ થાય છે એક કોલ ઉપર જ પૈસા ગાયબ થઈ જાય છે. એટલે ઈ કોઈપણ ઓટીપી કે પાસવર્ડ માંગે ઈ મારું પર્સનલ એડ્રેસ કે કોઈને ક્યારેય સાથે શેર જ નથી કરતી એટલે તું તો છેને મારી ચિંતા ના કર કર યાર બિલકુલ
હા તો બસ વાંધો નહીં. કાલ સાંજે હેને બરાબર આપણે પાંચ વાગ્યે મળશું હું નીકળતી વખતે તને કોલ કરીશ.
ભલે.. જય.. જય શ્રી મહાકાલ. કાલે યાર મળીયે.
ઓકે. ઓમ્ નમઃ શિવાય. આવજે.
બબાય.
બાય.